તો.
હલો
હલો તમે કેમ છો બેન માં જલે છે ત્યાં તને હા, મને તમારી અવાજ આવે છે મારી અવાજ આવે છે તમને? ભાઈ કેતી હો કે આજે આપડે છે ને વસારથ ઉપર વાત કરીએ ને હ હ
કારણ કે જો હવે વરસાદ નું મોસમ આવી ગયો છે, તો અને અહિયાં વરસાદ પડી બી રહી છે તો એ જોઈને છે ને મને લાગ્યું કે આપડે કેમ નહી આજે વરસાદઋસ ઉપર વાત કરીએ એટલે મને એવું મન થયું કે આજે મેં તમારી સાથે
તમારી સાથે
જરાક વરસાદ ઋતુ પરર વાત કરો તમે તો ગામમાં છો તો ગામમાં કેવી ચાલુ છો, વરસાદ
ગામમાં પણ બેન બો વરસાદ હવે કાલે જ કાલે જ એટલું વરસાદ આવ્યું એટલું વરસાદ આવ બધા ખેતરોનું ખેતર માં પાણી ભરાઈ ગયું. વરસાદ પણ બહ સારું છે એટલે મે વરસાદ વિશે કઈ બોલ ગુ છ બોલી શકું? વર્ષાઋતુ એ ઇંગ્લશમાં મોન્સૂન એ ભારતની મુ મુખ અને સૌથી મહત્વપૂર્ણ ઋતુમાં રીથી સપેમ્બર મહિના દરમિયાન આવે છે, આ ઋતુ ને કૃષિ પ્રધાન દેશમાં જીવનદાતા માનવામાં આવે છે. કારણ કે તે ખેતી માટે સૌથી અનુકૂળ સમય છે, વર્ષઋતુ વિશેને મુખ્ય માહિતી, પણ મારા પાસે છે જેમકે ઋતુ ન સમયગાળો અને પ્રકૃતિ જેમકે મહિના ગુજરાતી ના કેલેન્ડર મુજબ અષાઢ અને શ્રાવણ મહિનામાં મુખ્યત્વે વર્ષાઋતુ ગણાય છે, વાતાવરણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે, વીજળીના ચમ કારા થાય છે અને ઠંડો પવન ફૂંકાય છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરતી પર ચારે તરફ લીલું છમ ઘાસ અને સુંદર વનસ્પતિઓ ઉગી નીકળે છે. તેને કારણે પ્રકૃતિ સોડે છે અને કળાએ ખીલે છે, ખેતી અને આર્થિક મહત્વ પણ તે બહ લાભદાયક છે જેમ પાક હોય ને પાક પાક ભારતના ચોમાસુ ચોમાસું એ મુખય સીઝન છે. જેમાં ડાંગર બાજરી મકાઈ કપાસ અને મગફળી જેવા પાકો નું વાવેતર થાય છે જળ સંગ્રહમાં વરસાદ ન પાણી નદી નાળ તળાવ અને કુવાઓમાં ભરાઈ જાય છે, એ આખા દરમિયાન પીવાના પાણી ઉપયો કરાય છે તહેવારો ઉત્સવ પણ વર્ષા ઋતુ દરમિયાન હોય જે તેમાં રથયાત્રા પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન જન્માષ્ટમ અને ગણેશ ચતુર્થી મુખ્યવા છે, બેન તમે કઈ કેવા માંગો છો તેના માટે
બરાબર તમે જે કહ્યું કે પવિત્ર થયા તહેવારો આવે છે અને ગણેશ ચતુર્થીમાં તો આપણને પહેલા થી જેટલા ઇંતજાર હોય કે દસ દિવસ જે હોય છે ગણેશ ચતુર્થી તે અમે બનાવાની ને ખુબ સરસ રીતે અમે એને ઉજવણી કરવાના અને પછી છે ને આપણે કેટલાક ઘણા બધા એવા તહેવારો છે જે આપણે વર્ષા ઋતુ માં આવે છે. અને જયારે આપણેે વ ઉનાળામાં આખું તપાઈ જઈએ અને આખી જયારે ધરતી સુખાઈ જાય છે ત્યારે એક મોસમ આવે છે જે છે વરસાદ પસા તો છે ને એ માત્ર એવું કહેવામાં આવે છે કે ખેડૂતોને એનો ઇંતજાર હોય છે પણ મારું એવું માનવું છે ને કે ખેડૂતો નહી આપણે જે આખી પૃથ્વી છે જે પ્રકૃતિ છે જે મનુષ્ય છે જે એના રહેલા પ્રાણીઓ છે તે બધાને ઉનાળા પછી બેસબરીથી આ ઋતુનોો ઇંતજાર હોય છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે વરસાદના ઉનાળા ના કારણે આખો એટલે કે આખું જે પ્રદેશ છે દેશ છે આખું જે ધરતી છે એ કેવી રીતે એટલે કે આખથી સુખાય જાય છે અને એના કારણે ઘણી બધી મુસીબતો આવે છે અને ત્યારે જ આ વર્ષ તુ આવી જાય છે તો એ લોકો ના મનમાં અને એમને જીવનમાં એક નવી ઉલ્લાસ લાવી દે છે અ ખેડૂતો ન તો છે ને આખું એટલે કે તેમનું તો જે જીવન એ ધન્ય થઈ જાય છે વર્સરતું આવતા કારણ એ એવું છે કારણ કે તે એ એમની જે ખેતી છે તે પાકો છે તે વર્ એટલે કે તે મહિનો મહિનો જાર કરતા હોય છે ક્યારે વરસાદ આવે અને ક્યારેક તેમને સારીરને સારી રીતે પાક થાય અને હું તો એવું માનું છું ને કે બધી જ વસ્તુમાં છે ને સમતુલ હોવી જરૂરી છે જયારે વરસાદ અતિ થઇ જાય અતિ અતિ એટલે અતિ વધારે થઈ જાય ત્યારે બી છે ને આપણને જ એનું નુકસાન હોય છે ખેડૂતોને એનું નુકસાન પણ ભોગવું પડે છે અને જો એજ વરસાદ બરાબર થાય તો ના તો એનું નુકસાન થાય ના તો એનું કઈક એવું એટલે કે વધારે કઈ કે એવું નુકસાન ન થાય તો મારું તો એ માનવું છે અને સાથે સાથે છે ને આપણે એ વરસાદને અ એક એટલાક લોકો છે ને ઘરમાં વરસાદ પડે તે બેસી રહેતા હોય છે પણ મારું તો એવું માનવું છે ને કે પ્રકૃતિ છે તે આપણને જે પણ પ્રકૃતિ આપી રહી છે તે તે બધી જ વસ્તુ ન આપણને આનંદ લેવો જોઈએ આનંદ માણવો જોઈએ અને એ વસ્તુ ન ખુબ જ આપણા જીવનમાં આનંદમય બનાવવું જોઈએ એવું છે હ તો તમે કેવી રીતે વરસાદ આવે છે તો તમે શું કરો છો
વરસાદ આવે છે તો હું તો બેન મને તો સારું નથી લાગતું વધારે વરસાદ પડે છે એમ કેમ કે થોડુંક થોડુંક વરસાદ આવે તો તને મને પણ સારું લાગે છે વધારે તે થઈ જાય મને પણ એટલે તો ગામડાના લોકોને તો તેજ છે કેમ કે માટીમાં એ લોકો નું ઘર છે ને જ્યારે ચલાય ને તે એ લોકો ચીપકડું થાય ને પછી આ શેર નથી ને કે પોતાના જગ્યા જેમ કે પ્લસ્ટર છે ટાઈલ્સ મકેલી છે કે બધા લોકો રોડ થી આવી જ ગામડામાં તો બહ દિકકત છે અને તેનું તો ભૌગોલિક અને વૈજ્ઞાનિક પણ પાસું છે જેમ કેને પવનોની દિશા હોય છે જેમ કે ભારતમાં વરસાદ મુખ્યત્વે મુખ્યત્વે નૈઋત્ય કોણીય મોસમી પવનને કારણે આવે છે જેમ કે આગમન આ પવનો હિન્ંદ મહાસાગર પ થી ભેજ લઈને આવે છે અને જૂન મહિનાની શરૂઆતમાં કેરળના દરિયા કિનારે થઈ ભારતમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં તો ચોમાસુ સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની સત્તાવાર શરૂવાત થાય છે જેમ કુદરત અને વન્ય જીવન પણ અસર બહુ થાય છે જેમ કે મેઘધન વરસાદ પડ્યા પછી આકાશમાં સાતરંગો ન સુંદર મેઘધન જ જોવા મળે છે. પશુ પંખીઓની આનંદ આ ઋતુમાં મોર કળા કરીને નાચે છે અને દેડકાવ ડ્રાઉન ડાઉ વાતાવરણ ગજવી મૂકે છે જમીન નું નવજીવન સુકાઈ ગયેલી નદીઓ અને ઝરણાઓ ફરીથી જીવંત બને છે. આ પર્વતો લીલી ચાદર જવાઈ જાય છે. કૃષિ ક્ષેત્રમાં પણ જેમ કે ખરીફ પાક ભારતના સાત ટકાની વધુ ખેતી સીધી રીતે વરસાદ પર નિર્ભર હોવાથી તેને ભારતીય ખેતીનો જુગાર પણ કહેવામાં આવે છે જેમકે મુખ્ય પાકો આ ઋતુમાં કપાસ ડાગર ચોખા મગફળી સોયાબીન તલ અને જુવાર જેવા પાકોનું પ્રમાણમાં વાવેતર થાય છે ભૂગર્ભ જળ ચોમાસાના પાણી જમીનમાં પાણીના સ્તર વોટર ટેબલ ઓછા આવે છે જે શિયાળાના ઉનાળામાં કુવા બોર્ડ દ્વારા કામ આવે છે. શ્રાવણ માસ અને સામાજિક મહત્વમાં વર્ષાઋતુ દરમિયાન આવતો શ્રાવણ મહિનો ન હિન્દુ ધર્મ અત્યંત પવિત્ર માનવા મહિનામાં લોકો ઉપવાસ પૂજા અર્ચના અને મેળાઓની માણે છે નદીઓ અને તીર્થ સ્થાનો પર ભક્તોની ભીડ ઉમટી પડે છે. જેમ કે ચોમાસાના પડકારો અને નુકસાાન પણ બહુ છે બેન જેમ કે વર્ષા ઋતુ આશીર્વાદ સમાન છે પરંતુ ક્યારે મુશ્કેલી પણ લાવે છે ને અતિવૃષ્ટિ અને જેમ કેને આપે તમને તો ખબર જ હોય ઔરંગા નદી પર વધારે વા વરસાદ પડવાથી કે કેટલી વાર તો ઓ ઔરંગા નદી નું પુલ પણ તૂટી ગયું છે આ તો બધા લોકો જાણે અને અતિશય વરસાદને કારણે નદીઓમાં પૂર આવે છે જેનાથી પાક ઘર પશુધન ને ભારે નુકસાન થાય છે. રોગચાળો પાણી ભરાઈ રહેેવાના કારણે મ મછ ઉપ્ર વધે છે જેથી મલેરિયા ડેન્ગ્યુ અને ચ જેવા રોગો ફેલાય છે અતી વૃષ્ટિ જો વરસાદ સમયસર કે પૂરતો ન પડે દુષ્કાળ થી સ્થિતિ સર્જાય છે અને પીવાના પાણી ને તંગી ઉભી થાય છે. બેન તમને શું એનાથી લાગે શું ખ નુકસાન શું છે ને સારું શું છે વરસાદમાં તમે કઈ બોલવા માંગો છો હલો. હલો.
અ મા
હલો મારું અવાજ હભળાય છે બેન
હા તમારી અવાજ આવે છે તો હું એવું કહું છું ને કે કેવી રીતે એટલે કે આપડણે જોઈએ છીએ તો અ એટલે કે વરસાદ ના કારણે છે ને લોકો એ ખુબ જ જયારે વધારે પડતું પડી જાય તો લોકો એ બેભાન થઈ જાય છે અને ખેડૂતોને વધારે મને લાગે છેકે ખેડૂતોને છેને. અ વધારે પડતુંનું નુકસાન ભોગવવું પડે ને વધારે વરસાદના કારણે. કારણ કે, એમનું જે પાક છે બિચારાઓ મહિનો મહિનો સુધી કેટલાક મહિનો સુધી તેનું ઈંતજાર કરે છે અને એમનું ઘર તો એના પર જ ચાલે છે તો અને આપણેે તો એ વાત પણ સાંભળીએે જ છેકે અતિ કોઈ પણ વસ્તુ થઈ જાય તો એ નુકસાન કરે જ છે. એવી રીતે વર વરસાદ પણ અતિ થઈ જાય. તો આપણને નુકસાન કરી જાય છે તો મારું તો એવું માનવું છે. પછી શું કહીએ હવે એના પર વરસાદ તો. એ આપણને કુદરતી દેન છે તો આપણને તો એનો ઉપ એટલે લાભ લેવો જોઈએ અને જો એ ના થાય. તો પણ આપણને નુકસાન જ છે વધારે થઈ જ તો પણ આપણને નુકસાન છે. એટલા માટે. અ વરસાદ થાય તો એનો ખુબ આનંદ લેવો જોઈએ. કારણ કે વધારે થાય. ઓછી ઓછી થાય એ આપણા હાથમાં નથી. એ કુદરત છે એ કુદરતી છે. અને કુદરતને જે ગમશે તે એ કરશે. એટલા માટે મારું તો એવું માનવું છે. ને આપડે વરસાદ વધારે પડવાનો ને ઓછો પડવાનો. એનું પણ કારણ છેને આપણેે જ છીએ આપણેે જગ્યા ને જગ પ્રદુષણ કરી રહ્યા છે. એટલે આજે કોઈ પણ વસ્તુનું છેને એ નથી રહ્યું મતલબ કે પ્રકૃતિ પર છે ને પોતાની જે લિમિત છે જે આપણે કહીયએ છીએ કે એક અ ધારણા બનાવવામાં આવેલી છે એ બધું ભૂલાઈ ગઈ છે અને કેવી રીતે આપણે પ્રકૃતિ ઉપર અત્યાચાર કરી રહ્યા છે એ રીતે પ્રકૃતિ આપણા ઉપર અત્યાચાર કરી રહી છે. ચાલો તમારી સાથે વાત કરીને મને ખુબ સારું. આનંદ મળી.
મને પણ, મને પણ તમારી સાથે વાત કરીને સારું લાગ્યું બેન.